હલો.
હા, કેમ છો? હા એકદમ આવેે કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજા, આવે મારે આવે છે ને અવાજ.
હા બિલકુલ કમ્પ્લીટ આવે છે અવાજ.
હા તો આ તો આપડે એક વિષય પર વાત કરે છે છે કુટુંબની પરંપરા.
હા તો ખુબ જ આમ રસપ્રસ અને મહત્વનો વિષય છે.
હા અને પેલા પેલા એ જે સમજાય કે પરંપરા એટલે શું?
હા તો હા હું સમજાવું ને કે પરંપરા એટલે છે ને એક પેઢી થી બીજી પેઢી સુધી ચાલતો રહેતો છે ને રિવાજ, અને રીત અને સંસ્કારો.
ઓહ અને દરેક કુટુંબની પોતાની એક અલગ પરંપરા હોય છે.
બિલકુલ અને કેટલાક તો કુટુંબોમાં છે, ને સવારે બધા મોટા છે ને પ્રણામ કરવાની પણ પરંપરા હોય છે.
હા અને કેટલાક કુટુંબોમાં બધા સાથે બેસે. બેસીને જમવાની પણ પરંપરા હોય છે.
બિલકુલ આ રીતે છે ને કુટુંબમાં પ્રેમ અને એકતા વધે છે.
હા અને પરંપરાથી બાળકોને સારા સંસ્કાર.
બિલકુલ અને બાળકો છે ને મોટા લોકો પાસે. ઘણી સારી વાતો શીખે છે.
હા અને કુટુંબની પરંપરાથી જવાબદારી ન પણ. બોધ થાય છે.
બિલકુલ આમ કેહેવાય ને કે દરેક વ્યક્તિને પોતાની ફરજ એમ સમજાવવા. આમ પડવી જ જોઈએ.
હમ. અને કેટલી પરંપરા ધાર્મિક પણ હોય છે.
બિલ બોલ કેટલીક તો સામાજિક અને સંસ્કૃતિ પણ હોય છે.
હમ અને તહેવારોમાં પણ પરંપરાનું ખાસ સ્થાન હોય છે.
બિલકુલ અને તહેવારો ધોરણ બધા સાથે મળીને ઉજવવાનું કરે છે.
હમ ને આવા. પ્રસંગોમાં સંબંધો એકદમ મજબૂત બને છે.
બિલકુલ અને નાના બાળકો પણ આ બધું જોઈને શીખ. તા જ હોય છે કઈ ન કઈ.
હા શીખવું તો જીવન નો નિયમ છે ને પરંપરાથી. કુટુંબની ઓળખ પણ બને છે.
બિલકુલ દરેક કુટુંબની અલગ રીતે રિવાજ આમ હોય છે.
હમ અને કેટલાક કુટુંબો તો. માં તો રોજ પ્રાર્થના કરવાની પણ એક પરંપરા હોય.
બિલકુલ અને કેટલાક કુટુંબમાં તો રોજ સાથે ચા પીવાની પણ પરંપરા હોય છે.
હા ચ વિના તો ના જ ચાલે ને પરંપરા. લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે.
બિલકુલ શું તમારા ઘરમાં બધા ચા એક સાથે જ પીવે છે.
હા સવાર નીચાતો બધા સાથે જ પીવાય. ગુજરાતીઓમાં તો કહેવત છે કે ચ્યા વિના ગમે નહી.
આ તો ખુબ સુંદર પરંપરા છે તમારી કુટુંબની.
હા વસ્તુ જ એવી છે અને તમારા કુટુંબ ની શું પરંપરા.
હ અમારે છે ને સવારે કોઈ ફ્રીજ નહીતું એક બીજા માટે એટલે બધા પોત પોતે. જાતે ચા ચા મૂકી દે અને પી લે. અને પછી એમણા કામમાં જતા રહે છે એું છે.
ઓહ અચ્છા અચ્છા ના એ બી એક સારી વાત છે. કામ પેલું ચા તો આવતી જતી ર.
એજ અને બહુ જ ઈચ્છા થઈ જાય તો બ નીચે. આપી લેવાની અમારા ઘરમાં તો એવું ચાલે.
હા એ તો છે ચા બહાર ની હોય કે ઘરની ચા તો ચાત કેવાય.
હ બિલકુલ.
હા તો આપડે. થોડાક વિષય પર આવીઈએ તો આપણેે. મોટા લોકોનું માર્ગદર્શન પર ખૂબ જ જરૂરી હોય છે.
લ અને તેમની વાત સાંભળ. પણમે એક સારી પરંપરા છે.
હા અને. પરંપરા થી આદર નો ભાવ પણ ઉભો થઈ જાય છે.
હલો
બિલકુલ અને નાના મોટા બધા એકબીજા નુ આમ સન્માન કરે ને તો ખુબ ખુબજ સુંદર વાત છે.
હા એ તો કરવું જ જોઈએ એકબીજાનું સમાન તો અને કુટુંબમાં સહકાર પણ બહુ જરૂરી છે.
બિલકુલ અને કેહેવાય છે ને કે બધા મળીને કામ કરે તો ઘરનું વાતાવરણ સરસ બને છે.
એકદમ ને પરંપરા થી સમયનું પણ મહત્ત્વ સમજાય છે.
બિલકુલ અને નિયમિત રીતે કામ કરવાની આદત બી પડે છે.
હા અને કુટુંબની પરંપરા થી સંબંધો મજબૂત બને છે.
પ્રેમ દયા નેસેહ ની ભાવના વધે છે.
હા અને પરંપરા સાથે સંસ્કૃતિ પણ જોડાયેલ હોય છે.
બિલકુલ અને સંસ્કૃતિ છે ને આપડી ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ બી છે. છે.
હા અને દરેક પેઢીએ સારી પરંપરાને આગળ વધારવી જોઈએ.
બિલકુલ અને જે પરંપરા એ આમ કેવાના કે યોગ્ય ન હોય તેનો સુધારી પણ જોઈએ.
હા. અને સમય સાથે બદલવાનું આવે તે એ ભી સ્વાભાવિક છે ને
બિલકુલ અને પણ સારા સંસ્કાર હંમેશા પણ જડવી રાખવા જોઈએ.
હા અને કુટુંમમાં વિશ્વાસ હોવાથી બધા ખુશ રહે છે.
બિલકુલ અને વિશ્વાસ તો છે ને દરેક સંબંધનો મજબૂત પાયો છે.
હા અને પરંપરાથી એકતાની પણ ભાવના પણ વધે છે.
બિલકુલ બિલકુલ ભાવના વધે છે. અને એકતા તો હોય તો મુશ્કેલ પડે સ્થિતિમાં પણ છે ને હિંમત મળે છે.
હા અને કુટુંબમાં વિનમ્રતા પણ ખુબ જરૂરી છે.
બિલકુલ અને વિનમ્ર વ્યવહારથી છે ને બધા સાથે સારા સંબંધો પણ બને છે.
હા અને કુટુંબની પરંપરા સમાજ માટે પણ ઉપયોગી છે.
ને સારો સમાજ બને છે.
હા અને તેથી પરંપરાને સમજાવી અને સંભાળવી જોઈએ.
બિલકુલ સંભાળવી જોઈએ હો પરંપરા તો જેટલી જૂની હોય એટલી જ મજબૂત મજબૂત હોય. અને તેના સારા ગુણો પણ આપણને જોવા મળે છે.
હા તો આપડો આ પરંપરા વિશેનું
જે વિષય છે એ બોઉ ઘણો વિષ
બિલકુલ અને તેના ઘણા બીજા પહેલું પણ ચર્ચા એમ થઈ શકે છે. આપડી જોડે બઉ બધા છે થોડાક કરી નાખીએ આપડે.
કે અને આજે આપણે કુટુંબની પરંપરાનું પણ બોઉ મહત્વ સમજાવ્યું.
હા તો ચલો. એની અંદર આપણે થોડુંક વધારે વાત કરીએ કે દરેક ઘરમાં છે ને રોજિંદા જીવન સાથે જોડાયેલી પરંપરા પણ હોય છે જેમ તમે કીધું એમ.
હમમ બિલ બિલકુલ ને સવારે વહેલા ઉઠવાની આદત પણ ઘણા કુટુંબમાં જોવા મળે છે.
બિલકુલ અને આવી આદત થી છેને દિવસ સારી આમ કેવાયને કે શરૂઆત થાય છે.
હા અને ઘરને ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવાની પરંપરા પણ સારી ગણાય.
આરોગ્ય પણ સારું રહે છે.
હા અને કુટુંબમાં બધા સાથે એકદમ વિનમ્ર રીત
બિલકુલ અને મીઠા શબ્દો થી સે ને સંબંધો મજબૂત બને છે.
હા એક તો એમને પરંપરાથી શિસ્ત નું પણ મહત્વ પણ સમજાય છે.
બિલકુલ એનું શિસ્ત હોય તો દરેક કામ છે ને સમય પર થાય છે.
હા અને કુટુંબમાં એકબીજાને મદદ કરવી પણ સારી પરંપરા છે.
બિલકુલ અને મદદથી છે ને પ્રેમ અને સહકાર વધે છે.
હા અને બાળકોને મોટા લોકોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ.
બિલકુલ અને તેમાંથી છે ને ઘણી ઉપયોગી માહિતી પણ મળે છે.
હા અને કુટુંબમાં સત્ય બોલવાની પરંપરા પણ ખુબ મહત્વમાં આવે છે.
બિલકુલ સત્યથી છે ને વિશ્વાસ મજબૂત બને છે.
હા. અને ખોટું બોલવાથી સંબંધો નબળા પડી જાય છે.
એટલે તો હંમેશા સાચું બોલવાથી છે ને પ્રયત્નો કરવો જોઈએ.
હા સાચું નું પ્રયત્ન ની સાચું જ બોલવું જોઈએ હું તો કહું ને કુટુંબમાં સહાનુભૂતિ પણ જરૂરી છે.
એકદમ સોણનાની સાચી વાત તમે કીધી અને બીજાની પરિસ્થિતિ સમજ્યો સમજવી ને એ બો મોટો ગુણ છે.
એકદમ સોઆનાની અને પરંપરાથી દયા અને કરુણાની ભાવના પણ વિકાસે છે.
બિલકુલ અને આ આ ગુનો છે ને સમાજને પણ મજબૂત બનાવે છે આટલા બધા ગ ગુણો
હા એકદમ ખરું ને કુટુંબમાં ખુશી અને દુઃખ બંને સાથે વેચવાની પણ પરંપરા હોય છે.
ઓ હો શું વાત કરી તમે અને તેમાંથી તો એકતા પણ વધે છે. નય
હા વધવી જ જોઈએ એકતા તો કારણ કે ખુશીમાં તો લોકો આઈ જાય. પણ દુઃખમાં તો પરંપ પરા એટલે દુઃખમાં આવું એ બો મોટી વાત છે.
બિલકુલ સાચું કીધું કે દુઃખમાં તો બો ઓછા લોકો જોવા મળે છે પણ જે સાચા મિત્ર અને જે પરિવાર હોય છે. અને તેમાં ચાલતી જૂની પરંપરા ના લીધે છે, ને દુઃખમાં પણ લોકો સાથ આપે છે,
હા એકદમ સાચી વાત તો આજે આપણે વાત કરી કે કુટુંબ પરની કુટુંબની પરંપરા તો મને તો ખુબ જ મજા આવી તમને કેવું લાગ્યું?
મને પણ ખુબ જ આનંદ થયો આ વિષય પર વાત કરીને,
હા, તો આપડે જરૂર થી મળીશું એક નવા વિષય સાથે ચાલો મળીએે
હા, ચોક્કસ મજે